હેલો.
હા.
અવાજ આવે મારા બરાબર
હા બરાબરા તો છે.
હા હું કરે ત
કઈ ની આ બહે રેલી એક જમવા બેહેવાની હતી હવે થોડી વાર એટલે તારો ફોન આવી ગયો
બધા હારા છે ને ઘેરે?
બધા હારા છે તું કેમ છે?
અને બી હારી હવે જોનિ અવે ધેરે છે, હમણાં ત
કેમ ઘરે સ્કૂલની ગેઈ?
સ્કૂલમાં તો હમણાં વેકેશન છે તે પતી ગયું હવે અ ચાલુ થહે અવે
હમ હમ હમ બરાબર બરાબર કેથે ત ફરવા જવાની અહે પાહી વેકેશન છે એટલે તો વેકેશન‌ એટલે હોય તો ફરવા જાહે ને.
ફળીને આવી રહી હમણા જ. મજા આયવી. આ બાજુ પ મમ્મી કેતી અતિ ચાર તને લઈ જામ ફડવા એમ કેતી તી મેં નામ ભૂલી ગેય. પણ આ બાજુ ગેલા ઉતા અમે મસ્ત ડુંગરા અનેને એ બાજુ બધું બહ મસ્ત પડવાનું. ને ઉનાળા માં તો પાણી તો ચાલુ જ હોય બાજુ નદી ને બધું તો ચાલુ જ મસ્તુ. બો હૈ બડિયા ફોટાને ને પાડ્યા મસ્ત નવા કપડા પહેરી છુટા બાલ ને બધું મકી ગેલી
હા ભૂલ એન્જોય કરવા લાગે શું હુ‌ થેલું મને કય વાત બધું હું કરલું બધું તે.
હા તો પછી ત્યા અમે મેગી બનાયવી. પછી તે ત્યાં ચૂલો તાચ હલ‌ગાવ્યો. પછી લાકા મચ્છીસ કોફી મુકી ને પાસ્તા અને એ તુ. ચા અને એવું અહીંયાથી લઈ ગયેલા ડોમીનોસ માંની પછી ત્યા બેહિને ખાધું બહ મજા આયવી ખાવાની બધા હાતે વય આખું ફ ફેમિલી ગેલું કે ન અમેટા એટલે મજા આવી ગઈ. તને પૂછવાની તું આવવાની કેમ કરીને. પણ હવે આખું ફેમિલી જવાનું પછી તને બી પાછું પેલું જેવું લાગે અનકમ્ફર્ટેબલ જેવું. એટલે પછી તને મેં કીધું જ નહી આવાની કે એમ કરી ને.
તેજ ને મે તો એમ હો ની આવતે તુ કેતો હો બી ની આવતે મારી ઘરે તો હારું ની કીધું તો હજ ને મેતો કેતે ત મેં તો ઘરના ની મોકલાવતે મને.
બરાબર એટલે હમણાં કામમાં આવતી એટલે હા એમ બી નહ કર બી હારું પયરુ બાજુ
હા.
તને તું અમારી ઘરે આવે ત્યાંરે તને ફોટા બટ તાવાની બહુ મજા કરેલી અ મજા આવીઈ ગયલી મારી બેન તો અંદર તા નડી જેવી કે ની તા ના હિ ને બધું કર્યું ને મજા આ આવી ગઈ ને કિચન સેટ પાહિ આયાથી ઘરેથી લઈ ગેલી એટલે રમાની ને તમ મજા આવી ગઈ. શાકભાજી બી ત્યાંથી તોડી લીધી મસ્ત વેલા નેવગેલો તેનાથી ને અમારા હાથ જોતે પાછું બનાવે કોફી બનાવે દાબેલી બનાવે. પિઝઝા બનાવે જુસ માળીને પાછીને ખવડાવને પીવડા ને ઉ કરવાર લાગેલી હુતી
હાય હાય મજા આયી ગલી હ રમવાની ત. તો બહાર ગેલા હોતા હ સા સાઠ હાતે લેને ગેલા
તો હું તો બઉ મજા કરીલી એને ત પાછી ઘેરે ર એયને તેવી જ રહ મેં પછી ત્યા બી એને તો બો બહુ મજા આવી મે કિ દુ ચાલ જવાના એમ કીધું કે નઈ કે આપણેે હવે અહિયાંયા જ રેવાના કે અહિયાં બહુ મજા આવતી છે એમ કેય પછી લીઆયવા ત્યાંર રડવા લાયગી ગેય એમ કેય ની મે અયાજ રમવાની અહિયાં જ રેવાની ને એમ કરવા લાગેલી હુતી.
બધા ફોટા પાયડા કેની વિડીયો શૂટ કયરા
ને ફોટાને બધું પાયર્યું છે. મેં તને પછી બતાવે કે તું એક દિવસ ઘેરે આવે ત્યારે. પછી આપડે સ્કૂલમાં આપડે હોય ત્યારે કેટલી મજા કરેલી આપડે બે
ના મજાની સ્કૂલમાં ગેલા જ તો.
ત્યાં તો મજા આવી ગયલી આપડે પેલો. પછી મસ્ત બનેલી ગયેલી મેં પછી તે. પેલું ખાખરા બનાવેલા ઘૂઘરા બનાવેલા અનેને પછી બહુ મજા આવેલી બટાકાનુ બનાઈ લી ગેલી મેં. રોટી લાવેલી ત તોને બહુ ભાવ ખબર કે.
હા મને બહુ તું બના લેલી મસ્ત બનાલી આવેલી.
એ પછી તું આવે કે બનાવી આપ મમ્મી એ બનાવેલી બહ મસ્ત લાગેલી.
મસ્ત લાગેલું મને એ બી બહુ ભાવલું બનાવજે મે આવા તયરે મારા હારું તું.
ત્યારે તારા પણ ખબર કે વાંદરું કૂડી પડલું તારા માથા પર તું બહ રડવા લાગેલી મમ્મી. ઘેરે જવાની ઘેરે જવાની એમ કરીને ત્યારે ભાઈ ફોન કર્યા ઘેરે તારી મમ્મી. ને પછી ત્યારે ચૂપરે ત્યારે ખબર કે તને આખું માથા પર ચડી ગયું વાંદરું.
હા ખબર ને મને. ઠેલું એમ તે હુંમણાં યાદ આવ અમે ગેલા હતા અમા હું થઈલું હતું હું.
એકદ કોઈ ટીચર કે કોઈ હશે ને ફોટા પાડેલો વાંદો ત પડી ગે પછી મારી બેનો હમનેં તો સ્કૂલ જતી છે, કે ત્યાં. તો બટાવલો કે તારી બે ને. બીજી એક છે, તે તારી બેને એ બંને. મસ્ત પાક્કી રટીી કે નેનેપ વાંદર ચડી ગયલું. કે તો બહુ રડવા લાગેલી એમ કે એમને કેતી મારી બેન. હમ.
બરાબર બરાબર યાદ આવે કે ને કેટલી મજા કરેલીએ આપડે એના ફરવા જતા. સ્કૂલમાં ત્યાં પ્રવાસ લઈ જતા હતા મજાથી ફોટા પાડતા હતા બનાવતા હતા બધા. ગ્રુપ ફોટો પાડતા હતા આપડે ખાવા ગેલા રમવા ગયેલા તે બધુ ગાર્ટન ભી બહુ મસ્ત. તો હિચકા ખાતા હતા આપેને બહુ પણ ચાલતી હતી.
મજા આઈ ગય પછી પેલી એ ખબર કે ઉપર દાડર ઉપર ચટટી ઉટી ડાયરેક્ટ ગયલી ડાયરેક્ટ નીચે પછી ટીચર કે સર કે કોઈ. બહ તો રડવા લાગી મેં ઘેરે. જવા ટીચર ખીજવા ને એમને રડવા લાગે એલી બધી.
તે હા એ વખત એવું થયેલું થોડું મને યાદ છે, હ એક છોકરી હ એવું થયેલો હત. પડી ગેલી પગ પતિને પગલા શીગલે થર થર થડ સી દ નીચે પછી ગે
પછી એ તો મસ્તી બી બહુ પછી બધાને મારે ને પછી એ ભાગે પછી એ પડી. જવાની છે, પછી બહ મારતા સો ટીચર લોકો તો. કેમ કે મસ્તીજ એટલી બધી આપણા હાથે બી બનતું જ ન એનું તો આપણા હાથે બી.
હા તેજ ક નની જ. હોતી હતી
હમણાં બહ બધા આવેલા આવતા અમારી વાડીમાં. તો હમણાં પાયડા ને અઠાણું બનાવવાના છે, તને જોઈતા એ તો કે જે એક દસ આવે ત્યારે લીજો છે.
આપડે ચા હા એ તો ફરવા ગેલી તો એ વાત ને લીંબુ તો તો લેવાયા કરે હે. આવાને
હા પડવાની તો મજા આ ગયેલી પણ તું તું આવી ને તો
કેટલા દિવસ નો હતો તે ગેલે કેટલા દિવસોની ટ્રીપ હતી તે
તે અઠવાડિયું જેવું થઈ ગયલું અઠવાડિયું ઉપર જેવું થઈ ગયલું અઠવાડિયું જે એમ જવાના હતા પછી મજા આઈ ગઈ એટલે પછી અઠવાડિયે ઉપર તો પહોંચી ગયેલું
ટ્રેનમાં ગેલા બસમાં ગેલા હેમાં ગેલા ટ્રેનમાં ગેલા બસ માં ગેલા
નહી આપડે તો ગાડીમાં જ લઈ ગયેલા ફોર વ્લ માં એટલે મજા આવેલ સોંગ વગાડેલું અડર હમ અંદર સોંગ વગાડેલું અને બધું મસ્ત મજા આઈ ગયેલી પેલી અંટાક સાડીી ને બધું રમવાનું તં ભાઈ બે ને બધા ભેગા થાય કાકા માસી વાળા બધા એટલે મજા આવે લોકો ખાત રમવાની ગોલ મસ્તીમાં બધ માલા એન્જોય બહ કરેલી પણ મજા આઈ ગયેલી
હમ તે તો બધા હતાા હતા બધા ભગ્યા થાય મજા આવે
હા જ હ પછી પાછા જવાના એમ કેતા છે હવે કે દિવસે હવે પ્લાન બનાવે છે એક વાત ફરી ના આવ્યા તો થાય ક ન પાછા જવાના એમ કેતા પપ્પા લોકો પ્લાન બ ન કરતા છે સો બધું પાછું કરવા જવા પર પેલા જૂના તો કપડા થઈ ગયા હોય એ પાછા નની પહેરવાના મેં પપ્પા ને કીધું મને નવા કપડા જુ એમ પપ્પા તો મને ખીજવા લાગે હમણાં ટપ છે હ અભી તો જ પછી મે રડવા લઈ તેસ બજાર કીધું તો છે કે એ દીએસ લઇ જતા છે પપ્પા
હમ તે જ કેવી મે હ જાય કધ કતિ સ સિંગલ ટ્રિપ બજુ જ બાઈક લઈ જની છે વિચાર છે ફૂલ એન્જોય એક એન્જોય કરવાનો વિચાર છે
હવે ત એક તારી ઘર બાજુ થી જવા એટલે અમે લીંબુ તો લી આવા એટલે વાંધો નહી અને પછી શોપિંગ કરી ને પછી બધું જે જોઈતું હોય તે સામાન લે જ લેવાનું છે હમણાં યાર તમે એક વસ્તુ લેવાની ભૂલી ગયેલી પેલું એને શું કેવાય કુર્તી ને પેન્ટ ને બધું લઈ જવાની જ ભૂલી ગયે પછી મે મારી બેહેન પેલી બીજી આ આવેલી કે મારી માસીની છોકરી તી મેં ઘેરે જજ ભૂલી ગયેલી પછી એના એના પેન્ટ ને બધું પહેર્યું તાર મમ્મી ઓછી જવાી તારાથી ધ્યાન નહીં રખાય ક કે પોતાની વસ્તુનું એ કે હ એ મા રડવા લાગીલ ત મને ખીગવા લાગીલ ગે ભી મમ્મી તો મને બ ખી જવાઈ
એવું જ થવ જોઈએ તારી સાથે બધું વસ્તુ હું ક ભૂલી જાય બેગમાં પેલે કે રેડી નહી રે એમ
પાછી મારી બેન તો હંટાઈ હંટાઈ ને એટલી હસે મને ખીજવાય તો જોઈ ને એમ મજે
હ તે તેવું જ થાય કે નહી મોટી બેનને વડે કે નહી
પછી મારે જોઈ એ પ પ પછી મે હય ત્યાં રડવા લાગી ગેલી એ મારી બેન. ત્યારે મે કીધુ હવે તને ખબર પડી ને હવ તન ખીજાય
હુ ગીરને ફરવા ગેલી એટલે તો મજા આવી ગેલી હ, મંદિર એ ગેલા હે, દરિયા કાઠે ગેલા હે પછી બીજું તો બગીચો બી હતો. હન. પહી ત્યાં રમવાનું લિસરપટ્ટી, હીચકો
ગાર્ડનમાં તમારી બેનને બઉ મજા આયલી કેમ કે ત્યાં બો બધી લીસરપટ્ટી ને બો બધા છોકરા નલ્લા નલ્લા. એટલે એક હાથે દોસ્તી પર લઈ કે ને અમે તો એક જગ્યાએ બેહીને મસ્તલ સૂકો નાસ્તા ત લઈ ગેલા કે ની તે એક જગ્યાએ બેહીને બાર તો કર લીધો. એને તો કરવા કીધું પણ આઈયા જ કરે કેમ એ તો એને રમાની જ મજા આઈ ગઈ. એટલે દોસ્તાર બનાઈ જ દે ઈ તો.
હન, તેઝ તેઝ હારું ચાલ તો પછી એક દિસે મલવું આપડે જાહુ ફરવાજાનો પ્લેન પનહુ આપડે હો, હ ને.
હ તે જ ને આપડે બી દોસ્તા-દોસ્તા હી એક દિવસે પછી ગ્રુપમાં મેસેજ કરી મૂકું સારું હે ને.
હા, હા, કર ડે કર ડે હમ.